પડાઈ છે ભાઈ.
સમ્રાજ બોલો બોલો મોટાભાઈ આજે કેમ યાદ કરે આમને
યાદ તો હવે તમારી આવી તો અમે કરી
સારું કેવાય તમે યાદ કર્યા અમને ને ઘણું સારું કેવાય આનંદ થયો અમને.
બસ આપડે આનંદ જ જોઈતો છે જોઈ.
વાત તો સાચી છે થોડો થોડો અવાજ વચ્ચે વચ્ચે ક્યારેક કપાય છે હજુ.
અયા નેટવર્ક ઈસ્યુ બહુ આવતા છે અત્યારે કે તમારા માટે વાત વાત કરવા માટે મેં ગરમીમાં બેસેલો છે.
એના ઘણું કેવાય અમારું સૌભાગ્ય ભાઈ. તમે અમારા માટે આટલું કરો છો અમને ખુબ જ આનંદ થયો સાંભળીને.
કેવું છે અત્યારે શાંતિ છે કે
બસ શાંતિ છે જો હમણાં બે દિવસ થી વાત વાતાવરણ થોડું ઠંડુ છે થયું છે એટલે સારું છે બાકી તો ગરમી એટલી બધી વધી ગઈ હતી ગ્લોબલ વોર્મિંગ ના લીધે આ ટાઈમમાં ગરમી બહુ ખરાબ હતી ગ આપડા અહિયાં સમજો. ચાલીસ ડિગ્રી ઉપર તાપમાન જતું ન હતું પણ હમણાં એકતાલીસ બેતાલીસ સુધી પહોંચી જાય છે.
હમ તો એની તો બી જોુઓ ને આપ ગરમી આટલી બધી છે તો માણસ ચા પીવાનું તો મુૂકતા જ નથી ચા તો ગરમી માં બી જોઈએ.
એ તો આપણા ભારતીયો ની ખાસિયત જે ચા વિના ચેન પડે નઈ ને લોકોને.
હા મેં અત્યારે તમને જોયો તોમે ઇલેક્ટ્રિક બાઈક લીધી.
હા ઇલેક્ટ્રિક બાઈક લીધી હમણા શું છે કે અમારે ધંધો એવો છે ને અમુક વખત ડિલિવરી કરવા જવી પડે કે થોડુંક લોંગ માટે ક્યાંક ખરીદી કરવા કે આમ તેમ જવું પડે બહાર રખડવાનું ઘણું થાય એટલે તો થોડો ફાયદો લાગતો તો એમાં એટલે ગણતરી કરી તો સારું હતું એટલે એ પ્રમાણે ઇલેક્ટ્રિક બાઈક લીધી છે હમણાં
ના મેં તમારા પાહે જોઈ તે કંપનીની બાઈકુ બહુ દેખાતી છે રસ્તામાં અને સારી લાગતી છે.
ના સારું છે મોડલ જે છે ને ખુબ જ સારું છે. બીજી કંપનીઓ કરતા એની સર્વિસ પણ સારી છે. વસ્તુ પણ સારી છે ડ્યુરેબલ છે ને હેવી ને મજબૂત છે એટલે અમે બધી રિસર્ચ કરીને પછી જ ઈ વસ્તુ લીધી કે આ શું છે કે સારી છે બીજી બધી કંપનીઓની શું છે કે કમ્પ્લેન ઘણી બધી છે. અને સર્વિસમાં ટાઈમ ટુ ટાઈમ નથી થતી ને લોકો કંટાળી ગયા છે એનાથી એટલે અમે કીધું કે પૈસા નાખી ને વસ્તુ એવી લેવી કે જે આપને રિલાયબલ આપણે ચલાવે ચલાવવા મળે. હવે બે ત્રણ મહિના એ વસ્તુ શોરૂમમાં પડી હોય તો આપડા પૈસા તો ફોકટ ના જ થઈ જાય.
નહીં સાચી વાત છે પણ અત્યારે કેટલી ચાલતી છે કિલોમીટર એક ચાર્જિંગ પર
હમણાં જે અમારી પાસે છે ને તે આખું ચાર્જ કરીએ તો સો કિલોમીટરની રેન્જ આપે સિટીમાં એટલે તમે લોંગ ડ્રાઈવ કરો તો સિટીમાં તમને જો ચલાવો એ વસ્તુ તો શું છે કે સિટીમાં બ્રેક અને એક્સિલેટર વારંવાર લાગતું હોય એના લીધે રેન્જમાં ફરક પડે એટલે એંશી કિલોમીટર ચાલે છે અમારે
હહ તો પહી સારું જ છે વાત કારણ કે આપડે જવું ના હોય ક્યાંકને સિટીમાં સિટીમાં ફરું હોય
હા એંસી કિલોમીટર એટલે સમજોને અમારે ચાર દિવસ કે અમુક વખત અઠવાડિયે એક વખત ચાર્જ કરવી પડે એટલી બધી ચાર્જ અને બીજું કે સોલાર અમે નખાવ્યું છે તો શું છે કે સોલાર થી પૂરેપૂરો ફાયદો છે. અમારે હવે એમાં ગણતરી એવી રીતે કરવી છે કે સોલાર નખાવ્યું છે તેમાં સોલારમાં અમારે જે યુનિટ જનરેટ થઈને જમા થાય છે જીવીબીમાં તે જે ભાવ છે ને તે ખૂબ જ ઓછો છે પણ એની સામે જે આપડો પરચેસ યુનિટનો ભાવ છે પરચે એ પર યર યુનિટ પરચેસ ના તે ભાવ ખુબ જ વધારે છે તો અમે વિચાર્યું કે એના કરતા જે જનરેટ થાય છે તે યુનિટ વાપરવા સારા એટલા માટે કરીને એક ફાયદો અમને પણ એ પણ છે કે અમે એ એ સોલારમાંથી યુનિટ જનરેટ થાય છે તેનાથી જ બાઈક ચાર્જ થઈ જાય છે. અને ફ્રીમાં જોવા જઈએ તો એનું કોસ્ટિંગ કઈ નથી ફ્રીમાં એને ખાલી મેન્ટેનન્સ ખર્ચ આવે એ જ બાકી ફ્રીમાં ફરે છે.
તો સારું જ કેહેવાય કારણ કે મેં જોયું છે કે એની ચાર જણા બે તો એનામાં કંઈ થતું નથી.
ને બીજું કે એની સ્પીડ પણ સારી છે. અમે ઈકો મોડમાં ચલાવીએ ને તો પણ એ એંસીની સ્પીડ સુધી જાય છે.
હહ ઈ જ કઉં તો સ્પોર્ટ મોડમાં તો સો ઉપર જતી હશે.
ના એની લિમિટ જ છે એંસીની સ્પીડ સુધી કંપની એ એને લિમિટ રાખી છે. એંસી ઉપર જશે જ નહીં સ્પોર્ટમાં ચલાવો કે ઈકોમાં પોર્ટમાં શું છે કે અમુક વખત તમે ચલાવો ને તો ક્યારેક તમને એક્સિલેટર પાવર વધારે જોઈએ તો તમે સ્પોર્ટ મોડમાં ચલાવી શકો. બાકી ઈકોમાં જ ચલાવો તમારે ઈનફ છે. તમારે સિટી સિટીમાં ચલાવો એટલે નોર્મલ ત્રીસ ચાલીસ ચાલીસ થી ઉપર ના જાય કેમકે ટ્રાફિક જ એટલો બધો હોય એટલે
હમ હમ હહ હહ મને એમ કે આનામાં એવું હશે કે જેમ ચાલીસ થી ઉપર જાય એટલે ડાયરેક્ટ સ્પોટમાં કન્વર્ટ થઈ જાય.
ના એવી સિસ્ટમ નથી એ આપણે બટન પેશિયલ આપ્યું છે તેનાથી તમે ચેન્જ કરી શકો ચાલુ તૂટીએ પણ અને બીજું એ છે કે પેટ્રોલ ના સામે એનો ઘણો બધો ફાયદો છે મેં તો એવું સાંભળ્યું છે કે પેટ્રોલના ડી ડીઝલના ભાવ હમણાં વધવાના છે ઘણા એવા તો હવે એના લીધે પણ આપણને ફાયદો પેટ્રોલ વાળી બાઈક ચલાવી હોય કસ્ટમરને ત્યાં ડિલિવરી કરવા જવાની હોય પેટ્રોલ બાળીને જઈએ તો એ ચાર્જ લાગે જય્યારે આ ઇલેક્ટ્રિક હોય તો શું કે કે ફ્રીમાં ડિલિવરી કરવાની હોય એટલે એ એ પણ ફાયદો છે કસ્ટમરને સર્વિસ પણ મળે એ ઉપરથી આપણને પણ કોઈ કોસ્ટીગ નથી એટલે સારું છે અને સર્વિસ બી સારી અપાય છે અમારેથી
હમ એ વસ્તુ બરાબર છે. કારણ કે એની અત્યારે આપડે કામ એવું છે ને આપણું એટલે કાઈ કરી ના શકી.
હા એ વાત સાચી હમણાં અમારો ફ્રેન્ડ છે તમને ખબર હશે પેલો અ જે છે જેમનું કામ બધું અ સ્ટીલ નુ ને એનું છે હવે તમને ખબર હશે કે એમની પાસે કેટલી બધી ઇલેક્ટ્રિક બાઈક છે હવે એ લોકો ડિલિવરી કરવા જાય એટલે એનામાં જ જાય એમને ઘણો ફાયદો થાય એનાથી
હમ બીજું શું ક્યો શાંતિ છે?
બસ શાંતિ છે શું તમે વિચારો છો લેવા માટે
હા મેં ગણતરી કરતો છું લેવાની પણ અત્યારે મેં શું જોયું કે બે ત્રણ જોયેલી છે એક આઈક્યુ આવતી છે એ બધી બઉુ બધી અલગ કંપનીની જોયેલી છે તો હવે એનામાં કેમ છે કે એની તમારું તમે એક્સપિરિયન્સ લઈ લીધો
બરાબર તમારો અવાજ પાછો કપાય છે. હલો હલો તમારો અવાજ કપાય છે. કે આમાં ત શું બોલ્યા કંઈ સંભળાયું જ નહીં.
હવે અવાજ આવતો છે કે નથી
હવે આવ્યો
હા એટલે એમાં કેવું છે કે એની અત્યારે તમે તમે તમારી વાત જાણીએ આ વસ્તુ ને આ તમારી સ્કૂટી છે તે એવી છે કાંઈક બીજી બી કંપનીની સ્કૂટી છે તમે જોઈ લું એના વચ્ચે શું છે કે બે માંથી કમ્પેર કરી. એ મળ શિફ્ટ થવાની ગણતરી છે.
હા એ સારું છે ને આપડે શું છે કે હવે અમે એટલા માટે કે બીજું લેડીસો પણ આ ચલાવી શકે એનાથી શું છે કે અમુક વખત અમારે છે તે લેડીસો પેલા અમારી પાસે બાઈક જ હતી એટલે અમારે એમને લઈ જવી પડતી. હવે આપણેે બિઝનેસ વાળા માણસો રહ તો શું છે કે બિઝનેસમાંથી ટાઈમ કાઢીને એમને લઈ જવાનુંને બધું બહ તકલીફ વાળું હતું પણ પછી આ સ્કૂટી લીધી ને પછી રાહત થઈ ગઈ કે એ લોકો પણ ચલાવી શકે એમને શીખવી દીધી. એટલે એ લોકો જ લઈ જાય એમનું કામ પતાય આવે ને પાછે મૂકી દે એટલે આપડો પણ ટાઈમ ના બગલે આપણે આપડા ધંધામાં ધ્યાન આપી શકીએ અને એનું કામ એ એમનું પણ કામ થઈ જાય.
હા એ વસ્તુ સારી છે કે બે જણાને કામ આવે એનામાં કેવું છે કે ઈલેક્ટ્રિક હોય તો આપડે એની થોડુંક પોલ્યુશન ઓછું થાય ને આપણું થોડુંક યોગદાન રહે નેચરલ વસ્તુ ઉપર કે એની પોલ્યુશન આપડણે ઓછું કરી તો એની સારું રહે. કે ધીરે ધીરે બધા માણસ આ વસ્તુ શીખે તો એની પોલ્યુશન અમડું હટી જશે.
હા ન એ વાત સાચી છે અને બીજું કે હમણાં આપડે આપણા શહેરની ગવર્મેન્ટ એટલો સારો કાયદો કાઢ્યો છે કે ઈવી ન સાધન તમે લેશો એના ઉપર એક પર્સન્ટ ગવર્મેન્ટને આપડી જે લોકલ ગવર્મેન્ટને ટેક્સ આપો. પડતો આપડે. એવી સાધન લેેશ એટલે ટેક્સ એ લોકોએ કાઢી જ નાખ્યોલ આજે ઇલેક્ટ્રિક વેહકલને પ્રોત્સાહન આપવા માટે શહેરમાં પ્રદુષણ ઓછું કરવા માટે બીજું ક્યાંક મોોંઘાટને એ બધું ઓછું કરવા માટે એ એવીને પ્રોત્સાહન આપવા માટે એમણે એના તરફથી ટેક્સ માફી કરી દીધી એટલે કે શું છે કે તમે દોઢ લાખ ન વાહન લો તો એમાં પંદર હજાર રૂપિયા તમારે ટેક્સ ભરવો પડતો પણ એ વસ્તુ હવે ઓછી જીરો થઈ ગઈ સમજો એટલે તમારે એટલું વાહન તો એ સસ્તું થઈ ગયું ને એટલે લોકો એ વાહન તરફ લેવા માટે ખેંચાય એટલા માટે આ મતલબ આ એ લોકોએ સ્કીમ કાઢી છે.
હમ બરાબર તો તો બહુ સારું કેહેવાય કારણ કે સરકારે એની આટલી સહયોગ આપતી છે તો એની માણસોને એવી લેવી પડે પણ મેં એમ વિચાર્યું કે આપણે એક્સોાઈડ જેટ જે એની કિંમત છે અત્યારે પેટ્રોલ કર તો વધારે છે પણ આપણે રોજને કિલોમીટર ફરતા હોય તો જ આપડણે પોસાય એઈ વસ્તુ સારું છે કે કેવ છે.
ના એ વાત તમા તમારી સાચી રોજના જો તમારા કિલોમીટર સારા એવા ફરતા હોય ને તો જ આ વસ્તુ સારી છે જો તમારા કિલોમીટર ઓછા ફરતા હોય ને તો તમને પેટ્રોલ વાળી ગાડી પોસાય ગણતરી કરતા તમારે રોજના સમજો કે ચાલીસ થી પચાસ કિલોમીટર જેવા ફરતા હોય અથવા તો સમજો વીસ પચીસ થી ઉપર બી હોય ને તો પણ તમને આ ચાલે પણ જો તમારે વીસ પચીસ થી ઓછું ફરતું હોય તો એવરેજમાંને બીજી રીતે ગણતરી કરવા જોઈએ તો ને મોંઘી પડે થોડી.
હા એટલે એ જ કેવું કારણ કે આની ગેરંટી ત્રણ થી પાંચ વર્ષની આપેલી હોય પછી તો બેટરી તો નથી ચાલવાની પછી તો આપડણે બદલાવી જ પડશે એટલે મેન તં જ ખર્ચો આપડો આવી જાય.
એ વાત સાચી તો ચાલો ને વાંધો નહી તમારે એવું હોય ને તો આપડે ત્યાં શોરૂમમાં જઈને રૂબરૂ ત્યાં મળી આવશું તમારે લેવી હોય તો મને કજો તો આપણે સાથે જઈશું.
ચોક્કસ ચોક્કસ આપડે એની એવું હોય ને તો એની બે દિવસ રહીને જી આવી આજે તમે બહાર છો બેિવ બે દિવસ રહીને અમે તમને કોલ કરું એટલે તમે આવી જજો એટલે આપણે સાથે મળીને
ભલે ભલે ચાલો યાદ આપજો બધાને.
ઠીકે ઠી તમે આપજો બધા ઠીક છે.